બસ જો મજામાં. કેવું ચાલે તમારું ભણવાનું?
હ, મસ્ત ચાલે છે, હવે તો.
અરે વાહ, સરસ સરસ. તમે ઓલું શું કરો છો ભણવામાં?
અ હું અત્યારે હાલમાં બીબીએ કરું છું. તમે પણ સ્ટુડન્ટ હતા, જ ક્યાંક ને ક્યાંક.
હા, હું એમબીઆ મે અમારામાં એવું હતું, એ વખતે મેં બી. કોમ કરીને, એમબીએ કર્યું.
એમ. બી. એ કયુ. હા, હજુ પણ લોકો અ બી. બી. એ એક એવી ફિલ્ડ છે ને, કેવાય કે બધી ફિલ્ડના એન્જિનિયરિંગ માંથી પણ તમે આવી શકો. તમે આર્ટસ માંથી પણ એમાં આવી શકો છો, તમે કોમર્સ બે ગ્રાઉન હોય તો પણ આવી શકો છો, એમ. બી. એ માં તો કોઈ પણ હવે કેવાય છે ને કે, બધી જ જગ્યા જરૂર. પડે છે, ક્યાંક ક્યા એટલે બહુ બધી ફિલ્ડ ના લોકો આવે છે એમાં.
પણ તમને શું લાગે છે? આપણે જેટલું હવે અમારા વખતે તો છે ને, તો બી મોંઘવારી ઓછી હતી. આટલું બધું એજ્યુકેશન છે ને. અ અમારી પાસે ઓપ્શન પણ ઓછા હતા, અને ફીસ પણ ઓછી હતી. હવે જેમ જેમ ઓપ્શન બી વધવા લાગ્યા ને. અને ફેન્સી ફેન્સી નામ આપવા લાગ્યા, અમારી વખતે હતું, બેન્કિંગ એન્ડ ફાઈનાન્સ એડમિનિસ્ટ્રેશન. અને હવે આવી ગયું છે, ફિનટેક એમ ફાઈનાન્સ ટેકનોલોજી કરીને. તો એવા ફેન્સી નામમાં ભણાવે તો સેમ છે, થોડું ઘણું અપડેટ થતું હશે, જે બાકી ભણવાનું છે, એમને ફીસ તો બાપરે પૂછવું ને એટલી બધી છે. અને પછી જયારે એટલું ભણીને, એટલો ભોગ આપીને. જયારે એ વ્યક્તિ બહાર નીકળે છે ને, ખાસ કરીને એન્જિનિયરિંગ લાઈન વાળા લોકો. તો જે જે ભણ્યા છે ને, એનાથી વિપરીત. ક તો કઈક અલગ જ ફિલ્ડમાં એ લોકોને. કાર્ય કરવું પડે છે, રોજગારી એમને મળે છે, અને કેટલાક લોકો એટલા છે કે, જે લોકો. ને રોજગારી બી નથી મળતી, અને આટલું બધું ઓપ્શન હોવા છતાં પણ. અમુક જગ્યાએ આટલી પરીક્ષાઓ આપે એન્ટ્રન્સ અને છતાં બી એમાં નંબર ન લાગે. એટલે આમ તમે શિક્ષણ માટે. તમે સરકાર કે, ભાઈ, તમે ભણણો શિક્ષા લો, શિક્ષા લો. પણ તમે શિક્ષા જેટલી મોંઘી કરો છો ને. કે ઈ શિક્ષા જે છે ને, એક ટાઈપની પનિશમેન્ટ વાળી શિક્ષા થઇ જાય છે.
મા-બાપ પર એક કેહેવાય ને કે, ભાર મૂકવામાં આવે છે કે, તમે આટલા પૈસા ભરો. હવે, હું જયારે કરું છું. શું અત્યારે? બીબીએ ત્યારે મારી ફીસ કદાચ. ઓછી હોય થોડી ઘણી હવે જે મારા પાછળ જે બેચ આવે છે તે લોક ની ડાયરેક્ટ પાંચ હજાર વધારવામાં આવે છે પાંચ થી છ હજાર ડાયરેક્ટ વધારવી દેવામાં આવે છે. અને એમાં ઉપયોગ આપણે જોવા જઈએ તો કઈ કોઈ લેબ નો નથી. કે ખાલી પ્રોફેસર્સ આવીને બોલીને જતા રહે છે. કે ખાલી ઓલું સ્માર્ટ ક્લાસ સ્માર્ટ બોર્ડ યુઝ કરે બીજું કઈ એમાં ઉપયોગ પણ નથી. અ તો પણ ક્યાંક ને ક્યાંક એ લોકો ફીસ વધારી દે છે અને આ દરેક જગ્યાની એક કેહેવાય ને કે પ્રોબ્લેમ છે આપણે જોવા જઈએ તો. અત્યારે આપણેે બીબી એ ની પણ ફીસો લાખ લાખ રૂપિયાની હોય છે. જે કેટલાક મા બાપો આ જોઈને જ ગભરાઈ જાય છે કેટલાક આપણે જોવા જઈએ તો. અ કે ભણાવું કે ઘર ચલાવું? એક બહુ મોટો પ્રશ્ન આવી જાય છે અ આપણે જોવા જઈએ તો અને આ આ અહીં જ પ્રોબ્લેમ નથી પણ અત્યારે આપણે જોવા જઈએ તો જે ગવર્મેન્ટ સ્કૂલ્સ છે. ત્યાં હજુ પણ અ આપણે જોવા જઈએ તો પંખાઓ નથી. કે બેસવા માટે બેન્ચિસ નથી અ કે પછી અ કહેવાય ને આ મિડ ડે મીલ જે આ મોસ્ટ ઓફ ધ ટાઈમ આ છોકરાઓને આ જે કુપોષિત હોય છે આ બાળકો હોય. અ તે પણ પ્રોપરલી ઉપયુક્ત આપવામાં નથી આવતી. અને પછી આપણેે કેવું કે કમ્પેરિઝન કરીએ છેએ આપણે. ક્યાંક આપડી જે ઈકોનોમી છે કે પછી આપણા દેશનું એ જાપાન સાથે કે પછી અમેરિકા સાથે પણ ત્યાંની આપણે સ્કૂલ્સ જોઈએ અ તો ગવર્મેન્ટ સ્કૂલ્સમાં જે અ શું કે આ નેતાઓના છોકરાઓ છે તે પણ ગવર્મેન્ટ સ્કૂલ્માં જાય છે આ પણ આપણે જોવા જઈએ તો અહિયા ના જે નેતાઓના છોકરાઓ છે તે એક અ સારી સા કઈ ને કે પ્રાાઈવેટ સ્કૂલમાં જાય છે જે આ કારણ કે એ લોકોને પણ ખબર છે કે અમારી જે સરકારી જે શાળાઓ ખોલેલી છે. તે એટલી ઉપયુક્ત નથી કે આ કેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકે ત્યાં બાળક. આપણે જોવા જઈએ તો અને
સાચી વાત છે.
તમે જેમ કીધું કે ડિગ્રી વર્સિસ સ્કિલ ગેપ હું કેવા માંગીશ એના કે એન્જિનિયરિંગ તમે લઈ લો કે આ આર્ટસ ની કોમર્સ ની જે ડિગ્રી લઈ લો આ તેનાથી કંઈક વિપરીત જ કઈ કાર્યો કરે છે જે આપણે જોવા જઈએ ને કે અત ઇન્ડસ્ટ્રીયલ આવી જોઈએ અમારામાં એ હજુ પણ જેમાં તમારી આ બાળકોનું પણ હવે એવું હોય છે ને કે ઇન્ટરેસ્ટ જ ના લે. પણ હું એક હું જ્યાં કોલેજમાં જાઉં છું ત્યાં એક સર બહુ સારા છે તો બહું સારી રીતે ભણાવે છે. ઓલરેડી ઇન્ટરેસ્ટેડ છે કે સ્ટુડન્ટને ભણાવવામાં અને કોક કોક એ ફેકલ્ટી પણ છે જે ભણવામાં ઈચ્છુક જ નથી તો પછી તમે એવો જ પ્રતિસાદ આપે હવે એ સર નો ક્લાસ હોય ને ત્યારે બધા પ્રેઝન્ટ અને પછી બીજા બધા ફેકલ્ટીઝ નો ક્લાસ આવે એટલે બધા ભાગી જાય કારણ કે ખબર છે કે સામે વાળું એટલા નથી આપતો ક્યાંક ને ક્યાંક. તો મને લાગે છે કે આ કદાચ ને કદાચ કહેવાય ને કે એ કઈ એજ્યુકેશન સિસ્ટમનું પણ ફેલિયર છે. અ સ્ટુડન્ટસ નું પણ ફેલિયર છે ક્યાંક ને ક્યાંક અને પૈસાનું પણ ફેલિયર છે મને એવું લાગે છે.
સાચી વાત છે એકદમ ખરેખર સાચી વાત છે તમે જેમ કીધું ને એમ કારણ કે પેલા અમને લોકોને આપણે ગણીત ભણતા ને તો પાયું મજબૂત કરાવતા હતાા કે એ ઘડિયા તો આમ કે ને હા આમ ઊઘ માંથી બી કોઈ ઉઠાડી ને પૂછી તો એ આપણને એક થી વીસ ના ઘડિયા આવડે અને પાછા એક થી વીસ પણ નઈ હું તો કહ કે અમેર લોકો તો છે ને પા અડધો પોણો અને પછી એક આ બધા ઘડિયા કરેલા છે એટલે અમને લોકોને પોઈન્ટમાં જે આપણે જે ડે મેલમાં પોઈન્ટમાં જે આન્સર એના જે જવાબો તો અમે પટક કરી ને આપી શકીએ એટલે અમારો પાયો મજબૂત કરવામાં આવે આપડે જે ફોનિક્સ ના નામે બધું ચલણ ચાલે છે સીએપી કેપ ને સીએટી કેટ તો આ બધું તો અમને લોકો ને પણ જે કઈ ને મજબૂતી જે આપી છે સબ્જેક્ટ ઓબ્જેક્ટને કવાય આ જે વ્યા વ્યાકરણની જે અંગ્રેજી વ્યાકરણની ગણો કે તમે અ અમારી અમે અહીં આગળથી મરાઠીની વ્યાકરણ ગણો તો અમને એ લોકો એટલું મજબૂત હતું કે અમે લોકો આરામથી શીખી શકતા હતા અ નવું ભાષા પણ અમને શીખવી મ ઈઝી પડતી હતી કારણ કે આપણું પાયો મજબૂત અને એટલું સમજાવવાની રીત પણ એટલી સરસ હતી તો હવે એ લોકો લોકો શું કરે છે કે ઉપર છેલ્લું ભણાવે અરે અમે તો આમ ભણાવીએ તેમ ભણાવીએ પણ પાયો નુ પછી ભણાવવા માટે આપડે શું કરીએ છોકરાઓને ટ્યુશનમાં ઢકેલીએ પછી પાછું શું થાય કે ભાઈ ટ્યુશનમાં તો આનું ઢકેલું પણ હવે ભણવાનું તો પાછળ રહી જશે એટલે ઈ ભણવાના ક્લાસીસમાં પાછું મોકલે સ્કૂલ માંથી જે ભણીને આવ્યું છે ઈ છોકરું ઘરે પણ અ ટ્યુશન માં ભી ભણશે ઘરે આવીને એનું હોમવર્ક ભી કરશે છતાં બી એને માર્કસ ઓછા આવે છે કેમ કારણ કે એને રસ આપ્યો તમે એ ભણવામાં તમે પાછળ પડ્યા છો એ ની પણ એ છોકરો પોતાની જાતે ચાલતા ઉભો થતા ને ને ભણતા નથી શીખવાડ્યું તમે એટલે ક્યાંક ને ક્યાંક આપણા છોકરા એક મશીન બન્યા છે માણસની બુદ્ધિનું જે કાર્ય કરવું જોઈએ એ રીતના ક્રિએટિવ જે અ આમ કહીએ ને આપણે સર્જનાત્મક નથી બન્યા આપણે એને અ માણસને પણ મશીન બનાવી દીધા છે એક રેસ માં ભાગતા ઘોડાની જેમ ભાઈ તારે આડે અડે કસી ની જવાનું સીધું ભાગવાનું ભાઈ એમાં અને માણસોમાં ફરક છે મશીન અને માણસોમાં ફરક છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગમે તે હશે પણ માણસની જે સર્જનાત્મક ટા છે ઈ ક્યારેય અપનાવી નહી જોય
બહુ જ સત્ય કીધું તમે એ રચનાત્મક શક્તિ જે માણસોમાં છે તે કદી નથી રઈ શકતું અ મને પણ એવું લાગે છે અને આપણે જોવા જઈએ તો હવે કહેવાય ને કે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે એજ્યુકેશન એ કોમર્શિયલાઈઝ થઈ ગયું છે અ જ્યાં આપણે સારી એવી ખાનગી શાળાઓ હોય કે કોલેજની ફી હોય તે મધ્યમ વર્ગને તો કદાચ બજેટમાં આવી જ નહીં એક આખો પગાર કાઢી નાખે કે પછી એક કેહેવાય ને કે બે ત્રણ મહિનાનો પગાર કાઢી ત્યારે એક મહીં એક વર્ષની આખી ફીસ ભરાય અ એવું થઈ જાય અને એક શિક્ષણિક બિઝનેસ બની ગયો છે પહેલા કેવું હતું શિક્ષક એક શિક્ષણે એક સેવાનું કાર્ય હતું અરે હવે એ બિઝનેસ નું કારણ બની ગય છે આપણે જોવા જઈએ તો દ્રોણાચાર્ય નુ અહીંયા ઉદાહરણ આપીએ અ કે પછી એ બધાનું જારે આપણે અ કેવાય ને કે આશ્રમ સંસ્થા અ જે આશ્રમ વ્યવસ્થામાં હતા ત્યારે શિક્ષણ સેવાનું કાર્ય હતું પણ હવે વ્યાપાર નું કારણ બની ગયું છે. અને હાલમાં જોવા જઈએ તો નીટ લઈ લઈએ કે યુજીસી નેટ લઈ લઈએ. આવી વિવિધ જેવી અ જે સરકારી રાજ્યની પરીક્ષાઓ છે કે પછી એમાં કેટલા બધા મહેનતો કરે છે ને જયારે કહેવાય ને કે હાલમાં આપણે જોવા જઈએ પેપર લીક જેવા મામલાઓ થાય છે કે પછી અ કહેવાય ને કે અ કેટલી બધી મહેનત કરી હોય છોકરાઓને પછી એ લોકોને પાછળ પાડવામાં આવે અ તો કેવાય કે આપણે અ માણસો તરીકે કે પછી શિક્ષણના અ સ્તરે આ ભારત પાછળ રહી રહ્યું છે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે. અને પ્રયોગશાળામાં હવી ના છોકરાઓ કઈ પ્રયોગ કરવામાં ઈચ્છતા જ નથી પછી એ ટેકનોલોજીમાં હોય કે પછી અ ઇન્ટરનેટ પર હોય કે હવે કદાચ એ લોકોને ઇન્સ્ટાગ્રામ પર કઈ રીલ મૂકવાની છે એ ખબર હોય પણ હાલમાં કઈ અ દુનિયામાં શું ચાલે છે કે કોણ અ શું કરે છે એનું થોડું ઘણું જ્ઞાન નથી હોતું મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક તમાર શું માનવું છે.
નહી બરોબર છે સાચી વાત છે એટલે આપણે ક્યાંક ને ક્યાંક આપણી શિક્ષણ પ્રણાલી જે છે ને એનો ભી વાક છે આની અંદર અને બીજું હું એમ પણ કહી શકું કે આપણે અ કઈ ને કે ક્યાંક મા બાપ નુ બી વાક છે કે હરેક ને સો માંથી સો ટક માર્સ જોઈય છે કોઈને એવું નથી કે ભાઈ મારો છો જો તો બધાના દિમાગ બી સરખા નથી આપ્યા નહી તો બધા ધીરુ ભાઈ પાણી માં હોય તો ધીરુભાઈ અંબાણી બની જ ના સકત કારણ કે બધા જો એક એક જ લાઈનમાં હોય તો નાનું કામ કોણ કરે. ધીરુભાઈ અંબાણીની કંપની ભી બની કારણ કે એની પાસે ટીમ ઉભી થઈ અ મધ્યમ વર્ગ પછી અ એનાથી નીચલો વર્ગ એનાથી નીચલો વર્ગ એવી રીતે પણ બધા જ એક શકાય હરેકને પોતાની સ્કીલ છે સચિન તેંડુલકરની મમ્મીની પાછળ પડ્યા હોત ભાઈ નાતું ભણવામાં કેમ નથી તારે તો સોમાંથી સો લાવવા જોઈએ ભણવામાં રમવા જાય છે ને સેન્ચુરી મારે છે ને તો આ વસ્તુ છે હરેક ની સ્કીલ અલગ હોય છે હરેક ની આવડત અલગ હોય છે. તો આને ધ્યાનમાં રાખીને આપણે આપડા જો છોકરા કેમ તો મને લાગે છે કે હરેક ના ઘરે એક રતન હશે. તો તમારી જોડે મને ઘણી મજા આવી આપણેે સરસ વાતો કરી બહુ જાણવા મળ્યું અને તમારા વિચારો આજની પેઢી શું વિચાર છે એ પણ મને ઘણું જાણવા મળ્યું.
મને પણ અ ધન્યવાદ ખુબ ખુબ આભાર તમારો આમ જ આપે બીજા વિષયો પર પણ ચર્ચા કરીશું
હા વાત કરશું હા ચાલો તો આવજો.
આવજો